હલો, એકદમ મજામાં છે. અને ઘરના પણ બધા સારા છે. તમારી ઘરે કેમ છે બધા સારા તો છે ને?
હા, અમારી ઘરે બધા સારા છે ને. હમ, પણ અમ ન તો ઘરે જીરીક આરામ મલી ગયા. હમણાં તો વેકેશન ચાલે રિરુ છે એટલે. ઘરે બેસેલો છું. અને તમારી સાથે એ માટે ફોન કર્યો કે આપડે જયારે નઈ આપડે જયાર કોલેજમાં જારે ભણતા હતા. ત્યારે આપડને ઘણું બધું એટલે કે જે આપડે બેન્કિંગ છે કે પછી એ બધા વિષયોમાં તમને ખબર જ છે કે વિમાનો વિષય ખુબ આવતો હતો. અને તમને ખબર જ છે કે વીમા આપણેે ક્યારે લેવો જોઈએ ને ક્યારે એટલે કે આપણને વીમા શું ું આપે છેને કેટલું નુકસાન મળર્તા હો તે પણ આપણે યોગ્ય રીતે સમજાવે છે કારણ કે તમને ખબર જ છે કે જે વીમો છે તે આપણને ઘણી બધી ફોટો સામે રક્ષણ આપે છે જેમ કે આપડ ગમે તે પ્રકાર જેમકે આપણે આ બાઈક નો વીમો કાર નો વીમો પછી આપડે ઘર નો વીમો પણ લઈ શકીએ છીએ આપડે ક કઈ દુકાન હોય ત્યાંનો આગ લાગવાનો વીમો પણ લઈ શકીએ છીએ અથવા એવા ઘણા બધા પ્રકારના આપણે વીમો લઈ શકીએ છે એટલે માત્ર આપણને એમ તો જે કોલેજમાં ભરતા હતા ત્યારે આપણને યોગ્ય અને સ્પષ્ટ રીતે સમાવતા કે ઘણી બધી પ્રકારની વીમા કંપની પણ આવે છે અને તેનો અલગ અલગ હોય છે કારમ કે કઈ વ વીમા કંપની કયા પ્રકારનું આવેગ કેટલું વીમા પ્રીમિયમ ભરવું પડશે મહિને મહિને એ આપણને સમજાવે છે એટલે વિમો આપણને ઘણી બધી આપ રક્ષણ પૂરું પાડી શકે જેમ કે તમને ખબર જ છે કે જયારે આપણને કો ઇપણ આકસ્મિક પરિસ્થિતિ જેમ કે આપણા ઘરના કોઈ બીમાર થઈ ગય હોય અથવા આપડું કોઈ એક્સિડેન્ટ થઈ ગયો તો એ બધી આફત સામે એ રક્ષણ આપે છે કારણ કે કે જયારે વીમા આપે પાકવેલા હશે તો પછી આપને આપ કોઈ એટલે અકસ્માત થઈ આપડ માની લીએ ચલોને ત્યારે આપડે કોઈ ગાડીઓનો ખર્ચો પણ આપ જો બાઈક ન લીધેલો હોય તો આપે એમાં પણ આપડે પૂરેપૂરો કરીકશ નુકસાન પણ આપી શકશે એ લોકો અને આપડો હેલ્થ ઇન્સ્યોરન્સો વીમો જો આપડે લીધેલો ત્યારે પણ આપણને એ કામ આવે છે એટલે મારે એજ કેવું છે કે આપડે વીમો તો લેવું જ કારણ કે વીમાથી આપણનેઘણી બધી નુકસાન સામે આપણને રક્ષણ મળી શકે છે અને યોગ્યતે એ આપણે કાયમ પણ કરી શકીએ અને બીજું તો કેવું છે કે આજકાલના જે આધુનિક વાયુવા પેઢી છે તે મોસ્ટલી એમ તો પોતાના હેલ્થ ઇન્સ્યોરન્સ વીમ તો કરાવી જ દે છે અને એમના પરિવાર માટે પણ કરાવે છે અને યોગ્ય રીતે એ લોકો કરે છે અને ઘણા બધા મેટ યુવાનો પછી સાંભળવામાં આવ્યું છે કે એ લોકોએ એમ મોસ્ટલી એ એ લોકોના ઘરનો તો વિમો લઈ લીધે પરંતુ એમ કોઈ મેડિકલેમ વીમો પણ લીધેલો છે કારણ કે તમને ખબર કે મેડિકલે વીમો પણ ખૂબ કામ આવે છે કારણ કે હમણાં તો ઘણી બધી સરકારી યોજના પણ આવી ગઈ જેમ કે તમને ખબર જ છે મા કાર્ડ છે ઇ શ્રમ કાર્ડ છે આયુષમાન કાર્ડ છે એમાં પણઆપણને ઘણી બધી સહાય મળી રહે છે અને જે સરકારે આવી બધી યોજના બહાર પાડે છે તે તો આપડે લેવી જ જોઈએ પરંતુ જે પીમાને લીધતે યોજના બહાર પાડવામાં આવી છે એ તો આપણે લઈ જોવી ખૂબ જરૂરી છે કારણ કે આપણે જો વીમો જો ઉતારશું તો પછી આપણને ઘણી બધી સમય રક્ષણો પૂરું પાડશે અને આગળ જતાં આપણા પરિવારને કામ આવશે એમ કારણ કે આગળ જતાં પરિવારને આપણે કોઈ પણ આવી જે મોટી મોટી તમે તોકે દવાખાનોમાં આપણે જો ખર્ચો કરવાો જએ તો આપણને ઘણ મોટો ખર્ચો લાગી જાય છે જેથી કરીને આપડે યોગ્ય રીતે હવે તો સમજી લેવું જોઈએ કે આપણને આ બધી આપડ રક્ષણ મેળવવા માટે પહેલા જ આપણે વીમાો ઉતારવા ખુબ જરૂરી છે એટલે મારે તોજ કેવું છે અને બીજું તો અમારા ગામના અ ઘણા બધા લોકો છે જેમ જેને કારનોો વીમો કે પછી બાઈક નો વીમો કે પ ચીલો જે હેલ્થ ઇન્સ્યોર વીમો છે તે લઈ લીધો છે અને અમે પણ અમારા જે ગામના બધા પરિવારો છે તેમને સમજાયું છે કે તમે પણ વિમો લો અને તમને આગળ જતા કામ આવશે તમારા મહિને અમુક જગ ઇમ્પે જે પૈસા ભરવા પડે પરંતુ તમને જે વર્ષો હશે તે તમને આગળ કામ આવશે કારણ કે તમને ખબર જ છે કે વીમો કેટલો આપણને પેલુ એ આપે છે અનેને રક્ષણ પૂરું પાડે એટલે આપણેે યોગ્ય રીતે વીમા કંપની સિલેક્ટ કરવી જોઈએ કારમ કે ઘણી બધી વીમા કંપનીઓ છે તેનો વીમા પ્રીમયમ ખૂબ ઓછો હોય છે અને આપણા મહિને ખૂબ ઊંચા દર ભરો પડે એટલે જયારે વીમા કંપની જો આપડે સિલેક્ટ કરવા તો યોગ્ય એ લોકો ક ચટે યોગ્ય માટે મા જોઈએ અને પછી આપણેે સાઈન કરવું જોઈએ કારણ કે આપણેે વાંચ્યા વગર સાઈન કરી લઈએ તો પછી આપણને એ મોટો હપ્તો પણ ભરવો પડે છે એટલે આવું બધું તકલીફ અનુભવો પડે છે બાકી તમારે શું કેવું છે જે વીમા જે બધી સુવિધા આપણને મળી છે દેશ માં તે કેવી સારી છે કે પછી બધા યુઝ કરવી જ જોઈએ એને ભાઈ
હા એમ જોવા જઈએ તો આ વીમાની યોજના એ તદ્દન સારી અને બધા જ લોકો એ યુથમાં કરવી જ જોઈએ અને અમારે ત્યાં કેટલાક બનાવો પણ બન્યા છે જેમ કે મારા ફ્રેન્ડ નું જયારે એક્સિડન્ટ થયું હતું ત્યારે એમને તો કોઈ ઈજા થઈ હતી પરુ એમની જે ગાડી હતી એમની જે એમની પાસે કાર હતી તે એમની હતી તો એમાં ઘણું બધું નુકસાન થય હતું પરંતુ એમને શું આ કાર પછી વાહનો વીમો લીધો નહી તો એને ઘણું બધું નુકસાન ભોગવું પડ્યું હતું અને અમે એમને માર્ગદર્શન પણ આપ્યું હતું કે તમે તમારા જીવન ન હેલ્થ વીમો લવો પછી આ કાર નો પણ વીમો લઈ લો કારણ કે વીમા પ્રીમિયમ શું હોય છે કે મહિને મહિને ચુકવાનું હોય છે અને તદ્દન ઓછું હોય છે જેમ કે સો બસો રૂપિયા અને એમનો પગાર પણ સારો એવો હતો એટલે એ લોકો એફોર્ડ કરી શકે તેવા હતા સો રૂપિયા તો હ કોઈ પણ વ્યક્તિ મહિને ખર્ચી જ છે કેમ તો એમને નહી લીધેલો હતો એમને એમ કે એક્સિડેન્ટ થ એ ખાલી પૈસા નો બગડ જ છે કઈ કામ આવવાનું નથી તો જયારે ગાડી ન એક્સિડન્ટ થયું ત્યારે એમને વીમો પાક્યો નહી એટલે એમને ત્યારે અહેસાસ થયો કે હા મે પણ વીમારું પડ અને બીજું એમ જોવા જઈએ તો વીમા પ્રમિયમ હોય છે કેટલાક લોકો ગુજવાતા હોય છે ત કે આપડ ધરેકે વીમો આપડી ગાડી ચાર લાખ રૂપિયાની હોય અને આપડો ખાલી ત્રણ જ લાખ રૂપિયાનો વીમો ઉતરવ્યો હોય અને જો આપડી ગાડી ગાડીને કંઈ અકસ્માત થાય કે પછી આ પાણીમાં ડૂબી જાય કે પછી કોઈ પણ કારણોસર ગાડીને નુકસાન થયું અને દરે ગાડી ન નુકસાન આપડે અંદાજે સાડા ત્રણ લાખ રૂપિયા નું થયું તો પછી એ આપને સાડા ત્રણ રૂપિયા લાખ રૂપિયા મળતા નથી આપણને એના આપણે ત્રણ લાખ નો એ છે એટલે ત્રણ લાખ સુધી ની જ રકમ મળી શકે છે એ બાબત ન ધ્યાન રાખવું જોઈએ કારણ કે કેટલાક લોકો હોય છે કે લાખ રૂપિયાો ગાડી ધ કે ચાર લાખ રૂપિયાની હોય તો પણ લાખ રૂપિયા વીમો લે છે અને પછી એ આશા રાખી છે કે અમારી ગાડીને નુકસાન થશે તો પછી અમને ચાર લાખ રૂપિયા મળશે પરંતુ એ દ્દન ખોટી છે આપે એ વાત ન હવે તો અમે પણ બધા સમજાવીએ છીએ અને ગ્રામજનોને પણ સમાવ કે આપડે આવું જે વીમો છે તે લેવો જોઈએ બહ ખુબ જ કામનો છે અને કેટલાક મોટા મોટા જે સ્ટ્રીમરો હોય છે તે પણ આ વીમો લે છે અને તેમાં પણ એવું નક્કી કરેલું હોય છે કે જે જહાજ હોય છે તે એક સ્થળેથી બીજે સ્થળે સ્થળાંતર કરે છે જે પાણી પાણીમાં એ લોકો જાય છે તો ત પાણીમાં જયારે વીમો લીધો હોય ત્યારે તોરે માલ ભંડર ઉતરી ગેજા ઉતારવા હોય અને ત્યાં કોઈ આગ લગવા ગોડાઉનમાં ચોરાઈ જવાથી માલને નુકસાન તો તેનું નુકસાન વળતર તેને વીમા કંપની ભોગવ છો નહીં કારણ કે વીમા કંપની એ માત્ર પ જે સ્થળાંતર દરમિયાન કઈ માલ ડૂબી જવાથી કે પછી આગ લાગવાથી કે પછી ત થી સંભાવના હોય તો વી કંપની ન વીમો આપી શકે છે પરુ એવા સંજોગો હોય તો જ વીમો લેવો જોઈએ બાકી તમે શું છે કે આપડે જો વીમોમાં કેટલાક લોકો ગૂજવાતા હોય છે કે એક વાર વીમો લઈ લીધો ગાર નો વીમો લીધો અને કારમાં એક્સિડન્ટ થાય તેનો વીમો લીધો અને પછી બનાવ એવો બન્યો કે કાર પાણીમાં ડૂબી ગય તો એ સંજોગોમાં વીમો પાકી શક્યો નથી કારણ કે એ મનુષ્ય જે માણસે વીમો લીધો છે એ કાર ડૂબી જવાનો નથી લીધો એમણે લીધો છે અકસ્માત નો તો પછી કાર ડૂ તો તેના માટે વીમા કંપની જવાબદાર નથી એટલે આપે બધાએ સમજવી જોઈએ અને લોકોમાં ઘણી બધી અંધશ્રદ્ધા પણ છે કે આ લોકો એવું પણ માને છે કે આ કાર ડૂબી જવાથી પણ એ લોકો પ મળીકે છે પરંતુ એ વા તદ્દન ખોટી છે એવી રીતે આપડે કરવું જોઈએ નહી તમારા બાજુ પણ આમ જોવા જઈએ તો આવો કોઈને કોઈ તો બનાવ બનેલો હશે તો તમારા બાજુ કોઈ બનેલો કે પછી તમારી બાજુ બધા એજ્યુકેટે છે એટલે કે ભણેલા વ્યક્તિ છે અને બધાને ખબર છે કે આ વીમો શું છે
હા એટલે કે અમારા ઘર બાજુ પણ આમ તો વીમા વિશે બધાને હું સમજું છેને અને મા હ યુવાઓ છે તે લોકો પણ અમે બધા ઘરે ઘરે એમને સમજાવ્યું અને બધાને કીધું કે ભાઈ તમે પણ આ વીમોની જે સુવિધા મળી છે તે યુઝ કરો કારણ કે તમને જેને તમે તો જે મોસ્ટલી તમે આવો જે કમાય છે તેમાંથી અમુક એક ભાગ બજેટ માટે રાખો છો પરંતુ તમને એ બજેટ આવી બધી બજેટમાં થોડું ઘણું તમે ઇન્કમ એટલે રાખશો એટલે કે એમાં ભરપૂર કરશો તો તમને આગળ છેતાં આવી ઘણી બધી ો સા તમને લક્ષણ મળશે એટલે મેં તો બધા અ જે પરિવારો છે અમારા ગામ ના કે પછી અમારા પરિવાર માં પણ મારા બધા જ જે સગા સંબંધી છે અમારા ઘરના બધા સદસ્યો છે તેમના મે મેડી ક્લેમ એવું પણ ભરાઈ દીધું છે અને એ લોકો સારી રીતે અને અમારા બધા સદસ્યોને ખુબ રેવું છે કારણ કે આપણને વીમો ઘણી બધી આપણ સામે રક્ષણ પૂરું પાડે છે તમે જે કીધું કે જે આપણે કાર નો વિમ લીધલો હોય ને એ કાર અકસ્માત કે પછી કાર બળી જવાનું અથવા કાર પેલુ થવાનું પરંતુ તે પાણીમાં જો ડૂબી જાય તો પછી તેનો વીમો નહી પાકે એ બરાબર છે. એટલે કે આપણે જયારે વીમા કંપનીઓ સિલેક્ટ કરી ત્યારે યોગ્ય રીતે કરવું જોઈએ અને યોગ્ય રીતે આવી બધી જે પણ આ બધું જે નિયમો હોય છે તે આપણે વાંચવા જોઈએ તો પછી આપણને ખબર પડે છે એમ કારણ કે ઘણા બધા પ્રકારના વીમો આવે છે અને બધા નાવાની વીમા કંપની પણ આવે છે એટલે યોગ્ય તે રીતે આપણે વીમા કંપની સિલેક્ટ કરવી જોઈએ અને બાકી તો તમે કીધું કે બધા મોટા મોટા લોકો એ જહાજી વીમા પણ લે છે કેમ કે એ લોકો ને એવું પેલું હોય છે જહાજમાં ઉતરવાનો માલ ના જહાજમાં ચઢાવવાનો માલ એટલે કે જયારે તેમના માલિક ન હોય છે ત્યારે ખરીદના તેમને પેલા નો હોય છે. એટલે કે બંને પ્રકારના લોકો વીમો પકવાય છે કારણ કે જહાજમાં ચડાવતા માલ જો નુકસાન થઈ ગયો તો પછી એનો પણ વીમો પાકવામાં આવે છે અને જહાજ માં જે માલ ખરીદવાનો હોય છે ત્યારે પણ એને નુકસાન થઈ ગીયુ પછી એ લોકો વીમા કંપની પણ ભરપાઈ કરે છે એટલે મારે એવું કેવું છે કે વીમો સુ વિધા મળી છે તે આપણે લેવી જ જોઈએ અને આ બધી સુવિધા આપણા દેશમાં બધી આવવાની જ છે. કારણ કે તમને કીધું કે બધી સરકારી યોજના નામ પણ આખા ગામડાઓમાં કે પછી એવી પ્રકારના જે ગામડાઓ છે આપણા બીજા જેવા તે લોકોને મળવી જોઈએ કારણ કે સરકાર આપણા માટે બનેલી છે. જેથી કરીને આપણા ગામના લોકોને તો મળવું જ જોઈએ કારણ કે એવી કારણ કે ગામના અમુક લોકો ખૂબ ગરીબ હોય છે જેથી કરીને એ લોકોને આવી બો એટલે કે હોસ્પિટલ્સ કે બધા ખર્ચા હોય છે જેમ કે એ ખુબ મોંઘા હોય છે અને એ લોકો પરવાડી નથી શકતા એટલે મા આ કાર્ડ છે આયુષ્યમાન કાર્ડ છે અને ઈશ્રમ કાર્ડ જેવો નવો આયવુ છે તે પણ હવે લોકો યુઝ કરી શકે છે એટલે કે આવી બધી પ્રકારના જે પણ નવા નવા જે સરકારી યોજના નવા નવા એવા બધા કાર્ડ આવશે તે આ લોકોને આપવું જોઈએ અને વીમા કંપની પણ જે વીમો વિશે પણ એ લોકોને જાણ કરવી જોએ ને પછી એ લોકોની બચત કરી લોકો તેમાં પણ ભરપાઈ કરી શકે છે એટલે આપણા જે વીમાો જે સુવિધા મળી છે તે બાપ આખા વિશ્વભરમાં ફેલાવી જોઈએ અને બધાએ લેવું ખૂબ ખૂબ ફરજિયાત હોય છે કારણ કે બધા લે તો એમના મને સારું જ છે કારણ કે બધી નુકસાનનો સામે એમને રક્ષણ પૂ રું પાડે છે સારું તો ભાઈ મળ્યા પાછા હવે જયારે નવી નવી સુવિધા આવશે મારે ત્યારે પાછા વાત કરું શું.
હા ચાલો જયારે આપડે મુલાકાત થશે ત્યારે આપડે આજે વીમા વિશે વાત કરી તેના વિશે લાંબી વાત કરશું અને લોકોને સમજાવશું કે વીમો કઈ રીતે ઉપયોગી છે અને કેના કેટલા ઘણા બધા ફાયદા છે.
હા ભાઈ સારું.